કેમ છે?
બસ મજામાં હો! તમને? ના ના બાકી હજી તો લો
ઓકે કે અચ્છા જમવાનો ટાઈમ સુ છે તમાર ક્યારે જમવાનું છે?
અમારે સાડા નવ દસ હો. હમ્મ શું બનાયવુ?
પછી નવ વાગ્યા પછી જ જમીએ હાડા નવ દસ થઈ જાય.
હા
અમે તો આજ બનાયવુ છે દાળ-ભાત બનાયવા અને લાપસી બનાયવી. એ તને લાપસી નથી આવડતી ને
આવડે હો. મને આવડે.
જો હું તને નવ હા. હું તને નવી રીતના શીખવાડું બે પ્રકારની છે એક છોછો છૂનીવત કરવાની હોય ને તો એ અલગ છે અને જો તમારે સાદી કરવાની હોય ઘર માટે તો એ અલગ પ્રકારની બને એટલે એ કોઈ દિ છેને તમારે ખરાબર નો થાય તું એમ બનાયને તો જો તારે છેને સાદી બનાવીને આપણેે ઘર માટે ખાવા તો કેમ કરવાનું આ પેલા છેને તારે માનો કે વાટકો એક લાપસી બનાવી છે તો જે આપડે ઘઉંનો લોટ આવેને જાડો આપડે લાપસીનો ઈ એક વાઈટકો ઈ ઘઉંનો લોટ લેવાનો અને પછી જેટલુ તારે બનાવી હોયને માનું કે વાઈટકો એક બનાવી હોય તો એટલું જ વ્હાટકો એક પાણી લેવાનું અને ઈ પાણીની અંદર જ છેને તારે ગોળ નાખી દેવાનો ગોળનું તો આપને માપ ખબર જ હોયને કેટલું જોઈ ઈ. તો એ પ્રમાણે માપનું છેને ગોળનું અ ઈ પાણી જે વાઈટકો એક લીધુંને એમાં જે ગોળ ઓગાર દેવાનો અને ઈ ગોળ ઓગરી જાયને પછી ઓગરી જાય પછી જ વ્હાઈટકો એક પાણી હોવું જોઈએ. એમાં તું બનાવ તે સને
હા હું એમજ બનાવું પણ હું હે ને પાણીમ એહ ગોળ નો નાખું. હુ ગોળ નો નાખું આપડે જેટલો લોટ લઈએ ને એક વાટકો લોટ એનાથી થોડુંક પાણી લેવાનું એટલું જ એના જેટલું પાણી નહી લેવાનું પસી લોટ ઉપર હોય કે આપડા ઘઉં કેવા સે ઈ પ્રમાણે હોય એમ કે ઘઉં જો વધારે પાણી લેતું હોયને તો પછી આપડે પાછું ઉપરથી ગરમ પાણી નાખવું પડે એમ ને અમે અમે કઈ રીતના કરીએ કે પેલા ગરમ પાણી ગરમ પાણી પેલા કરીએ ગરમ પાણી એમ થાવા દઈએ ખદખદી જાયને પાણી પછી આપડા લોટ હોયને આપડો લોટ થોડોક શેકી નાખવાનો થોડુંક બે ચમચી ઘી નાખીને શેક
એટલે હું એમ જ ક‌ઉ પેલા છેને આજે ગોળ વાળું પાણી હું ક‌‌ઉને ગોળ એમાં હા ગોળ‌ એમાં ઓગારી દેવાનો અને પછી ઈ આપડે જી ઘઉંનો લોટ હોયને જાડો એને શેકી લેવાનો આરામોરો થોડું ઘી મૂકી અને થોડો થોડો શેકી નાખવાનો એટલે કાચું નો રેય અને પછી છે ને ઈ પાણી તું રીગોળવાળું છેને હા ગોડવારું હોય ને એ પાણી ઉકારવાનું એ પાણી ઉકળી જાય ને પછી એમાં જે આપડો સેકેલો લોટ હોય ને એ પછી એમાં નાખી દેવાનું ધીરે ધીરે ધીરે ફેલાવી દેવાનું અને પછી ઓલા થોડાક આમ વેલણા મારીએ ને નઈ વેલણા મારીએ એટલેમાં હોલ પડી જાય ને કાણાપડી છે ને હા કાણા પડી છે એટલે એમાં છે ને આપણે ઘી બધા એમાં ઘી થોડું થોડું નાખી દેવાનું
હા હા
અને પછી હલાવવાનું નહી થોડું થોડું ઘી નાખી દે ને અને પછી છે ને એને એને ડાયરેક્ટ નહીં રાખવાની ટોપ પડીને ને ગેસ ઉપર ગેસ હોય કે ચૂલો હોય એને છે ને નીચે એક તાવડી રક ખાય અથવા લોઢી રખાય અને એના પછી એની ઉપર ટોપડી મૂકવાની એટલે કોઈથી નીચે છે ને બરે જ નહી નક નીચે ડાયરેક્ટ રાખો ને તમે ગેસ ઉપર તો ઈ પાણી વેલું બરી જાય હા પાણી વેલું બરી જાય અને ઓલી લાપસી કાચી રે તો એના માટે એઠે હા તો એના માટે એઠે તમારે ઓલું રખાય. ચૂલ તાવડી હોય કે આપડે જેવી લોઢી હોય એને રાખી અને પછી એના ઉપર ટોપિયો રખાય અને પછી થારી ઉ ઉપર ઢાંકી દેવાય ને ધીરે ધીરે ને ચડવા દેવય્
હા હા
અને પછી જેવું થોડીક વાર પછી આમ જોવાય પંદર વીસ મિનિટ પછી એટલે પાણી જો ભરી ગયું હોય અને ઓલું ના ઓલું થતું હોય તો પછી થોડું થોડું હલાવી નાખવાનું એટલે હમજી લેવાનું કે ચડી ગઈ પછી વેરણે થી થોડું થોડું ફેરવી નાખો એટલે એકદમ છુટી છુટી થઈ જાય પછી પાછું થોડું ઘી નાખીયા તમે ઉપરથી
હમ્મ હમ્મ
એટલે થઇ જાય હરખું વાંધુ નો આવે હા પણ જો નેવદ ની હોય ને હા ને મન મેન થોડા નથ આવડતાસ
તો મનેય નથ આવડતા મનેય નથ આવડતા એટલે તમાર પાહે શીખવા તા
નહી ઈ તો પછી મારે સાસુ ને દે હું કહી ને તો એ તને મેંદુવડા શીખવાડી દેહે હું એને કહી એક દી કેવું સાર વાત કર લો એટલી તને મેંદુવડા સીખવાડ દેહે.
હ હા અમે તઈથી તૈયાર અમે તઈ તૈયાર લઈ આવીએ પછી રેકડી એથી સવાર માં મળતા હોય ન
હા હા હા
અમારા અહિયાં ચણા ચેવડો બહુ પ્રખ્યાત છે ચણા ચેવડો. પછી એ ઓલું. કેવું ખીચડી વસામણ. શીચડીઓ સામણ ન અયાબો. ઈ અંયા દ્વારકા નું ફેમસ છે દ્વારકામાં ગમે અહં હોટલ ગુજરાતી મળ તુ હોય ને ગુજરાતી
હમ્મ
ત્યાં તમે કયો ને ખીચડી ઓસ છે
હમ્મ
ઈ તમને કે અમારે તો ઐયા ગમે ન્યા ખીચડી હોય પેલા ચો ખા ચોખા હોય બરોબર પછી એમાં તુવેરની દાળ નાખવાની
હમ્મ હમ્મ
ને ઈ છે ને ખીચડી ઓછા માણે એવું છે કે એનાથીને હેને તમને ઈમ્યુનિટી વધે એમ નેવવ ખાવામાં એ ફોરું આમ ગરમ આમ ફોરું એમ એમાં એવું હોય તુવેર ની દાળ ને ચોખા ઈ બે છે ને ધોઈ નાખવાના પાણી. પછી ગરમ મસાલો બધું લેવાનો એક લવિંગ સિવાય. લવિંગ નહી લેવાના નકર બધો મસાલો લેવાનો આખા મરચા ઓ તામલ પ. એવું બધું ને જીર હા હોય ચોખાનીજ. હમ હમ એવીજ હોય ખીચડી આપડે ઓ ભાત ન વઘારીએ પુલાવ ભાત બસ ઈ. ટાઈપ ન આ વઘારી લેવાની પણ છૂટી છુટી રાખવાને ભાત ઓલા છૂટા રાખી ને બસ ટાઈપ ના. દાળ પાકી જવી જોઈએ એમ.
હા એટલે અહીંયા અમારે તમે અહીંયા ખીચડું સણ કયો ને અહીંયારે. દાાલ ઓલ કેઈ દાાલ ખીચુડી કેઈ.
દાલ ખીચડી પણ ઓ સામાન તમે ઓ સામાન નાખ. ઓસામણ કેને કહેવાય ઓસામણ હોય. ઈ છે ને પાણી વઘારેલું હોય. પાણી હે ને ગરમ મસાલા ને સુકા મરચા લાલ મરચાં ને લીમડો
હમ્મ.
ફૂલ હોય ને પાણી વ
છે હા હા.
પાણી પછી એમાં ટમેટું ને ડુંગળી નાખ દેવાની આમ ઊભી મોરીને સીરું કરીને ટમેટા નીને. એ રીતના પાણી હોય અમુક છાય છે વઘારે અહિયાયા અમુક છાય વઘારે. ખાટે લાગે એટલે ને ઓલું પાણી હોય ને એ થોડુંક. આમ તીખું લાગે ઈ પાણી આપડે પાણી વગરે ની તીખું લાગે. છાઈસ ઘણા છાઈસ ભાવતી હોય તો ઈ ખાટું ને થીખું લાગે. પણ બહુ મસ્ત મજાજ આવે. જે દાળ ભાત ને એવું જેને ભાવતું હોય ને એને એ ભાવે. મને તો બહું ભાવે હું તો બઉ ખાઉ.
હારું કેવાય એટલે આમ હારું હશે ને કાક અથવા તાત ઈમ્યુનિટી મળતી હશે ને એનાથી.
હમ્મ.
તો સારું અહીંયા આવો તો એક કોક દીક લેતા આવજો મારા હાટું બીજું હું.
હા ભાત ને એવું ખાતા હોય ને તો હાલે અમારે જ અમારે સસરા ને અહીંયા ખાય ને એ લોકો એવું ન ખાય ભાત ને ખીચડી દાળ ભાતને એવું નો ખાય એટલે હું અહીંયા નો બનાવું નકર તો મને બહુ ભાવે.
અમારા ઘરમાં તો અમારે એજ વધારે હોય રોજ અમાર દાળ ભાત ને હોય જ દાળ ભાત ન હોય તો ખીચડી હોય. પણ અમારે ભાત તો જોઈએ બે ટાઈમ બપોરે અમારે ભાત બને અને હાંજે ભાત બને.
તીખું ખાવા વાળા કે નહી બહું તીખું ખાય
નઈ નહી તીખું બહુ નો ખાય અમેં એટલે મીડિયમ હોય એમ મીડિયમ ખાય તીખું બહુ નો હોય પણ અમારે ભાત જોઈ એના વગર હાલે જ નહી હાજે દાળ ભાત હોય બપોર દાળ ભાત કર્યા હોય ને તો હાજે પછી ખીચડી કરીએ અને બપોર ખીચડી થાય છે દાળ ભાત જોઈએ પણ અ જોઈએ બે ટાઈમ એમ એમ નો હાલે.
મેં હમણાં અહિયાં ગઈ ને મારા સસરા ન્યાય ગઈ ને તો ન્યાયા પંજાબી બનાવ્યું. પનીર નું પછી અમે તો અહીંયા ખાતા હોય એને અહિયા ખવડાવ્યું હા. એને પંજાબી શાક ને પરોઠા હમ્મ શાક પનીરનું. ને પરોઠા પછી મારા મમ્મીની ન્યાયા અહિયાં પાણીપુરી બનાવી હતી અહીંયા બધા નાની ઉંમરના હતા એટલે બધા એમાં છોકરા છોકરાઓ એટલે અહિયાં પાણીપુરી
સરસ બઈની થી પણ પાણીપુરી એમ. મોઢામાં પાણી આવી ગયા થયા તા એવું સરસ બની હતી. તમારે સાસુ ન ભાવયુ તું કે નઈ પંજાબીતો.
હા એ કે તીખું છે એને એસિડિટી થાયને કોઈ તીખું નો ખાધું એને એમ કરતા હતા. પછી થોડુંક વય ધુતું હાજે તો ખાધું ખાધુ બઉ ખાધું. પછી હવારે ખાધું પાછું.
તો એસિડિટી થઈ એને
હમ્મ એસિડિટી તો અમારે થાય જ પણ તોય ખાઈ લઈ હા તો એ ખાઈ લઈ હા હો તમારી જેવા જ છે.
થાય હા મને બઉ એસિડિટી થઈને તોય ખાઈ લઉ તો મરચાઈ ખાઈ લઉ એસિડિટી થાય ને તોએ મરચા ખાતી જાઓ ને પછી કેતી એ જાવ કે મને એસિડિટી થાય.
તો સેમ ટુ સેમ તમાર જેવા જ છે.
તમારા ઘરવાળા એ ખાતા હશે ને
એ બહું તીખું નો ખાય એવું એને બાર નું એને કાજુ ગળીએ ભાવે ને ગુલાબ જાંબુ ભાવે બીજી કોઈ વસ્તુ ને કેરી ભાવે. બીજી કોઈ વસ્તુ નો ભાવે એને પાકેલી બીજું ખાટું નો ખાય તીખું બઉ નો ખાય દાળ ભાત નું ખાય કઈ ન ખાય પણ બનાવો એ બધું ખાઈ લઈ એમ અલગ નો બનાવું પડે અલગ ન બનાવવું પડે છેલ્લે ચાર રટલી ખાઈ લે ચા ભાકરી ખાયલે હઉ
તમાર કેવુ ઉપાધિ નહી ને એવું બધું ખાઈ લે એટલે કેમ સંભળો નો ખાય તમાર એટલે અમારે પછી દાડ ભાત હોય ને બે વાંધો હોય
હોવે એ
હમ્મ બેટાણા બનાવવાનું હોય
બેટાણા દાળ ભાત એમ.
હા બેટાણા દારપાત તો જોઈ જ
હમ હમર તો અઠવાડિયે એક વાર દાળ ભાત બનાવીએ અમે અમાર બાજરાના રોટલો વધારે હોય ઈ રોટલી ને શાક ખાઈ અથાણું ને રોટલી ને છાય
તો તમેજ જેમું નથી ને કા
નહી એવું હજી
કઈ ઘરે જવા ના છો અને જમી લો બીજું હું પછી નિરાજે પાછી વાત કરશું
હા તો વાંધો નહી હાલ હમ હજી તો હું બનાવશ શું પછી હાધી તો ઘરે જ
વાંધો ની તો હું રાખું પછી ની રાતે ફોન કરું
એ હા વાંધો નહી એ એ આવજો છ છ છ